હા હા આવે છે.
હા તમારે બેકગ્રાઉન્ડમાં ક્યાંક અલગ અવાજ આવે છે કેમ આવું થાય છે.
બેકગ્રાઉન્ડમાં હજુ અવાજ આવે છે એમ
હા હા બસ બંધ થઈ ગયો બંધ થઈ ગયો
બરાબર બરાબર
થઈ થી ચાલુ થયો
એટલે શા નો અવાજ આવે છે.
કર અહહ એવો થઈ જાય છે.
હજુ અવાજ આવે છે એ
હા.
ઉભારો બે મિનિટ ચાલુ રાખજો હલો. હલો.
હાલો.
હા હવે હજુ અવાજ આવે છે.
આવે જ છે પણ વાંધો નઈ એટલું બધું નડે એવું નથી તો આપડે વાત ચાલુ કરીએ આપડો ટોપિક આજનો તો ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ છે બરોબર.
ક
હા તો તમે ઓનલાઈન શોપિંગ કરવી તમને વધારે પસંદ છે કે ઓફલાઈન ત
ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગમાં તો જો હું તો બંને પ્રકારની શોપિંગ કરું હ છે કારણ કે ઓફલાઈન શોપિંગમાં પણ સારું રહે અને ઓનલાઈન શોપિંગમાં પણ સારું આપણ જે અનુભવ બધું સારું રહે છે પણ અમુક ટાઈમ કેવું થાય છે કે ઓફલાઈન શોપિંગમાં આજે ઓનલાઈન શોપિંગ આવે તેમાં ખૂબ આપણે છેતરાઈ પણ જઈએ છીએ. આ જે વેરીફાઈડ એપ્લિકેશન વગેરે હોય છે દાખલા તરીકે એમેઝોન ફ્લિપકાર્ટ મીશો તેમાં તો આપણે કોઈ એવી ફેકો ડુપ્લિકેટ વસ્તુ તો મળતી નથી.
મીશોમાં હા મળી શકે છે કારણ કે મીશોમાં પણ તમારે થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે હમણાં જ. ની એક પ્રોડક્ટ મંગાવી હતી. જે એની ફર્સ્ટ કોપી મારી પાસે આવી ફર્સ્ટ પણ નહી કહી શકો સેકન્ડ કોપી જે મારી એટલે હા એ રીતે હું. છેતરાયો હતો હમણાં એના કારણે હું એવું કહી શકું તમને કે ઓફલાઈન શોપિંગ કરવી સારી
હા એટલે તમે વાત બરોબર કે તમે મિશો ઉપર ખરીદી કરી પરંતુ તમને ખબર નહિ હોય. મીશો નો ઉપયોગ શું છે ખબર છે.
હમ.
મિશન જો મિશો હે ને એ એમેઝોન કે ફ્લિપકાર્ટ બેમાંથી એકની એપ્લિકેશન છે. અને એમાં કેવું હોય છે ખબર છે કે મીશો ઉપર હે ને સસ્તી વસ્તુઓ મળે છે અને મેં સાંભળ્યું છે એમ મને કોક. કહેતું હતું કે મિશો ઉપર કેવી પ્રોડક્ટો આવે કે જો તમે હવે આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપરથી જે પ્રોડક્ટ મંગાવ્યું હોય ને અને ઈ પ્રોડક્ટમાં આપણને ગમતી ના હોય કે પછી કઈ ખામી હોય. તો એ પ્રોડક્ટ તો પાછી જે જાય ને એ પાછી પછી આવી રીતે ફ્લિપકાર્ટ કે એમેઝોન કંપની જોડે નથી જતી હોતી પછી એ ડાયરેક્ટ. પ્રોડક્ટ આવી રીતે મિશો ઉપર ને એના ઉપર આવતી રહેે બરોબર. અને પછી તમે જો એમાંથી એડ ઓર્ડર કરો ને એટલે તમને એજ પ્રોડક્ટ પાછી પણ આવાની ચાન્સ વધી જાય એટલે તમારે હે ને આવી રીતે ખાલી ફ્લિપકાર્ટ અને એમેઝોન આ બે જ એપ્લિકેશનનો ઉપયોગ તમારે કરવો ઓનલાઈન શોપિંગ માટે બીજી એપ્લિકેશન ન ઉપયોગ ના કરવો જોઈએ મારા મતે તો
હા એ બરાબર વાત કરી છે અને હમણાં જ એક મારો મિત્ર છે દેવજીભાઈ નામ એમને પણ એક ઓનલાઈનમાં જે પાવર બેક મગાવી હતી જે કંપની તો મને યાદ નથી પણ ત્યાં પાવરની કે તેને સાબુ મળ્યો હતો હમણાં એટલે તે પણ એને મીશો માંથી તેને મંગાવી હતી. એટલે તેના કારણે અમે મીશો તો હાલ યુઝ જ નથી કરતા અત્યારે તે સાબુનો યુઝ કરે છે કપડાં ધોવા માટે
હંઅંઅ હા પણ, એમાં રિપ્લેસમેન્ટ પોલિસી કે એવું બધું એને ચેક કરવું જોઈએ ને.
હા ચેક કરવું જોઈએ પણ કારણ કે તેને એટલી બધી માહિતી હતી જ નહી તેની પાસે. પછી જે જે સાત દિવસ બાદ તેને મને કહ્યું કે, મને આવી ડુપ્લિકેટ વસ્તુ મળી છે.
હા એટલે ને બાકી મે પણ હમણાં મેં પાવર બેંક મંગાવી છે બરોબર તો એ પાવર બેંક અર્બન કંપનીની છે. ઓમ મેં નામ નતું સાંભળ્યું બહુ વધારે પરંતુ. મારો ભાઈ કેતો હતો કે એમને એને. માસી ના છોકરા જોડે છે તો એ કમ્પ્લેટ જ ચાલે છે આ કંપનીની પાવર બેંક બરોબર. તને પાવર બેંક મંગાવી. અને એમાંને કેવું હતું કે ફ્લિપકાર્ટ ઉપર રહે ને તો ફ્લિપકાર્ટ ની સર્વિસિ. એટલા માટે જે ડિલિવરી બોય આવે ને એ. ખોલીને બતાવે તમને કે શું છે અંદર. બધું તમે જે વસ્તુ મંગાવી એટલી છે કે નહી જો ના હોય ને તો એને પાછું લે. જે આપડે કઈ કરવાનું જ આવતું નથી રિટર્ન કરવાનું કે એવું નહીં કે. તમને બોક્સ બતાવે અને અંદર પાવર બેંક તો આવી ગઈ બરોબર પરંતુ જોડે. કેબલ આવવાનું હોય તો એ કેબલ ના આવ્યો ને તો એજ વસ્તુ પાછી લઈ જાય આપડે કઈ કરવા નહી આપડે આપ પાછું વળી બીજા દિવસે જો તમને કદાચ પેલેથી એડવાન્સ આપી દીધું તો તમને રિફંડ મળી જાય. ત્યા પછી બીજી વસ્તુ રિપ્લેસ કરીને નવી વસ્તુ લઈ આવે. પરંતુ એટલેને આવી રીતે ફ્રોડ થવાના ચાન્સ. જીરો હોય અને આવી રીતે જે મોંઘી વસ્તુ હોય ને ઇલેક્ટ્રિક વસ્તુઓને બધું તો એના ઉપર એમેઝોન અને ફ્લિપકાર્ટ વાળા ઓપન બોક્સ ડિલિવરી રાખે છે. એટલેને તમારે આવીને તમને. ખોલીને તમને વસ્તુ બતાવીને અને તમે જોઈ લ એટલી વસ્તુ હોય. તો જ તમને લેવાની ન તો તમને લેવાની નહી, એના જોડે થી કંપની વાળા પણ એવું કે છે કે તમે જો ડિલિવરી બોય જોડે થી વસ્તુ મંગાવી છે અને એ વસ્તુ પણ કઈ પણ કંઈક વસ્તુ ઓછી આવી છે તો તમે એ વસ્તુ લેવાનો ઈન્કાર કરી શકો છો. એટલે એવી રીતે.
હમ હમ બરાબર. હા ઓનલાઈન શોપિંગમાં આપણે જે નુકસાનની વાત કરી તો ઘણા બધા ફાયદા પણ થતા હોય છે. કે જે રીતે આપણે ઘરે બેઠા બેઠા ટ્વેન્ટી ફોર બાય સેવન આપણે ગમે જ્યારે કોઈપણ સાઈડથી કરી શકીએ અને જે ફિક્સ કરેલા ટાઈમ મુજબ તમને કોઈ પણ ઓર્ડર મળી જાય છે. અને મોટા મોટા શહેરોમાં તો કેવું છે કે, ત્યાં તમને બીજા દિવસે જ ડિલિવરી મળી જાય છે. પરંતુ જે ગામડા વાળા વિસ્તારો હોય, થોડીક વાર થાય છે બે દિ લાગતા અમુક દિવસ મીશો મા તો રે લગભગ અઠવાડયુ થયું હતું. હા અને એક પાટણ માંથી મેં વસ્તુ મંગાવી તે બસ બીજા દિવસે જ આવી હતી. એટલે આવી રીતે સમયની બચત પણ થાય છે. ગમે ત્યારે અને આપણે ઓફલાઈન જે ખરીદી માટે જઈએ જેમાં ટ્રાફિક ને પાર્કિંગ ને એવું બધું પણ ઉ ઊભું રહેવું પડે છે. જેના કારણે સમયે એકદમ ઘણો બધો વેસ્ટ થાય છે. અને આપણે જે ઓનલાઈન શોપિંગ ની વાત કરી. તેમાં તો આપણે કિંમતની સરખામણી પણ કરી શકીએ કોઈ પણ પ્રોડક્ટ કમપેર કરી એક વસ્તુ અલગ જગ સરખાવીને હા એ પણ સારો વિકલ્પ જણાય. તે પ્રમાણે આપણે અ વસ્તુ મંગાવી શકીએ, અને અત્યારે. તો જે ઓનલાઈન શોપિંગમાં તો સેલ કૂપન એવું બધું પણ ચાલતું હોય છે, બેંક ઓફર પણ ચાલતી હોય છે જેના કારણે થોડીક પૈસાની પણ બજાર થઈ જાય છે. અને કોઈ પણ આપણે વસ્તુ ખરીદીએ હોય તો ગ્રાહક ન રિવ્યુ પણ જોઈને આપણે ખરીદીએ. તો સારું એમ
ના એવું નથી હોતું, તમે રિવ્યુ ચેન્જ કરી દેવાની વાત તમારી સાચી, પરંતુ રિવ્યુ તો ખોટા પણ હોય શકે ને હવે, ફ્લિપકાર્ટ ઉપર ફ્લિપકાર્ટ કંપની ના રિવ્યુ ના હોય બરોબર! પરંતુ, હવે, મારે જ એક નજીકમાં એક હતા તે, મિત્ર જ છે. તો એ મિત્રો એ મને કીધું, કે, તમારે હેને આવીતે એક એપ્લિકેશન હતી વેબસાાઈટ, તો ઇ વેબસાાઈટ ઉપરે તમારે સારા સારા રિવ્યુ કરવાના અને, એ રિવ્યુ ના તમને કાંક, એક ડોલર બે ડોલર દિવસે રોજ મળે તમને. તમે જૈ જે પ્રમાણે રિવ્યૂ કરો ને એ પ્રમાણે, પરંતુ એના માટે, એવું હતું કે એમાં પહેલાં તમાર દસ હજાર ભરવા પડે.
હા.
તે, અમારા જે મિત્ર હતો એને દસ હજાર ભર્યા તા અને એને દસ હજાર પાછા આવી ગયા ને હવે ઉપરલા બધું કામ કરોરો એમનેમ, રિવ્યુ આપ અને એના નીચે બનાવે તો એને પ્રોફિટ મળે એકસ્ટ્રા અમુક પરસન્ટ તો હવે, આનાથી શું થાય કે, આયરા રિવ્યુ જે ઇ ખોટા આપે બરોબર, સારા સારા રિવ્યુ આપે તો હવે ઇ રિવ્યુ આવીતે ઉપયોગ થતા હોય, તો ભઈ શું ખબર, તમને.
હા એ પણ વાત સાચી છે પણ, આપડે કદાચ, કોઈ પણ વગેરે એમાં જઈએ, તો તેમાં, અ જે, દદા દાખલા તરીકે આપણે કઈ બોટ વ બોટ કંપની છે, તેની કોઈ પણ વસ્તુ મંગાઇ, તો તેના ઉપર જે માર્ક કરેલું હોય છે, બ્લુ માર્ક, કાતો પહી પગ જે જાંબલી આવે, તે પ્રકારનું કઈક કલરનું માર્કિંગ હોય છે. તેના કારણે તે આપણે, ખબર પડી શકે કે, આ વસ્તુ છે. એ ઓરિજનલ કંપનીની હોઈ શકે. નાહીતર, ડુપ્લિકેટ વસ્તુ મળી શકે છે હા. કેટલીક, વસ્તુમાં, ડિલિવરીમાં સમય પણ લાગે, ને ફોન નું જોખમ પણ થાય. પણ, જ્યાં તમે, ફ્લિપકાર્ટ અને એમેઝોનની વાત કરી, તેમાં ઓપન બોક્સ ડિલિવરી હોય છે. તેના કારણે કોઈઅઅ, વાળી કે ખોટી વસ્તુ તો આપણ પાસે મળતી નથી આપણને. અને એમાં રિટર્નની જે, પ્રોસેસ હોય છે, તેના કારણે, પોતાનું કઈ નુકસાન પણ થતું નથી, હા.
હા, એજ ને, અને પાછુંઉ, એમાંઅ બધી વસ્તુમાં તો કરી જ શકાય છે આપણને જોવાનું હોય છે કે તમે આ વસ્તુ ડિફેક્ટિવ હોય તો જ રિટર્ન કરી શકો ન તો રિટર્ન ના કરી શકે એવી કંડિશન પણ હોય છે એમ.
હમ્મ હમ્મ, હા, એવું પણ હોય છે. ને, અત્યારે તો ઓફલાઈન શોપિંગમાં, પણ ફાયદાઓ એ છે, કે આપણે પોતે વસ્તુ જોઈ શકીએ ચકાસી શકીએ, અન તેની ગુણવત્તા, રંગ, સાઇઝ, મટીરિયલની જે તપાસ કરી અ સારી ગુણવત્તા વાળી પણ વસ્તુ મેળવી શકીએ છીએ. અને તેમાં, કેવું કે, હા, તરત જ વસ્તુ મળી જાય છે. ડિલિવરીની રાહ પણ જોવી પડતી નથી. અને તેમાં દુકાનદાર ની સલાહ, પણ મળે છે કે આ માર્ગદર્શન આપે કે વસ્તુ, કેવી છે સારી છે કે, ખરાબ છે, એ બધું દુકાનદાર પણ પોતે અ, કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈએ, તો આપનને એક વર્ષની, વોરંટી કે છ મહિનાની ગેરંટી, એ પ્રમાણે પણ મળે છે. અને આપણે આ જે પણ કઈ વસ્તુ લઈએ, તો તરત એક્સચેન્જ પણ ખરીદી શ, કરી શકાય છે. એ, અને એક ઓફલાઈન શોપિંગમાં ખરીદી નુ આપણને અનુભવ પણ મળે છે. અને, બજારમાં ફરવાને આમે આપણને આનંદ તો જરૂર પેલું તો હોય જ તેના કારણે એ પણ પૂરું થાય જાય સમજ્યા.
હા એ વાત તમારી સાચી પરંતુ એને આ તમે જે કીધું કે વોરંટી મળે છે ને એ. એક્સચેન્જ કરી આપે છે તો એ બધી વસ્તુ તમારે ઓનલાઈન શોપિંગમાં પણ હોય છે. ઓનલાઈન શોપિંગમાં પણ તમે જયારે કોઈ ઇલેક્ટ્રિક એવી વસ્તુ મંગાવો ને તો તમે એને સાદી દિવસ સુધી વાપરી શકો અને જો તમને ના ગમે કે તમારી કોઈ ખામી હોય તો તમે પાછી આપી શકો. પછી એમાં પણ એવું જ કે એક વર્ષની વોરંટી ગેરંટી મળતી હોય હવે એ આમ મને નથી ખબર કે અમને એમ કે દુકાન ઉપર થી લઈએ તો એ દુકાનદાર ના આપડા પક શકે પરંતુ આમાં કેવું હોય છે, કે દુકાનદાર ઉપર જોડે થી લઈએ ને તો દુકાનદાર પણ એમ કેતો હોય જ્યારે હવે અમારે એસી લીધું ને અમે તો એસી નાખાય તો અંદર એક મોટર ખરાબ હતી તો એનાથી હેને જે ફેનના અંદર આવે ને જે ફરવાના ચારે બાજુ ફરત મતલબ સામેની બાજુ બધી બાજુ ફર સ એકસો એસી ડિગ્રી હવા આજુબાજુ થાય. તો એ ફેન વચ્ચેનું જે હતા ને પાંખિયા તો એ હલતા ન હતા બરોબર. તો એના માટે અમે એને કીધું જેના જો લીધું તો એને એમ કીધું કે તમે આ કંપનીનો નંબર છે. જો તમે આ કંપની ઉપર કમ્પ્લેન કરો અને નોધાંવો એટલે કંપનીના માણસો આવશે ચેક કરશે છે અને ભૂલે હશેને તો એ નવો કરશે એમ
હમ હમ હા એ પણ બરાબર તમારે એ પણ લગભગ તેનું નિવારણ પણ આવી ગયું હશે. એ સમસ્યાનું નિવારણ પણ આવી ગયું હશે. હા હા અને આમાં જે ઓફલાઈન સો લું હોય ખરી આમાં વિકલ્પ થોડાક ઓછા હોય દાખલા તારીખે તમારે પાવરબેંક વગેરે ખરીદી હોય તો તેમાં બે ત્રણ કંપનીની. પાવરબેન્ક હોય અને એમાંથી તમારે સિલેક્ટ કરવી પડે તેના બની શકે અને તમારે જે પસંદ હોય તે પ્રકારની પાવર બેક પણ તમે ખરીદી નથી શકતા એ પ્રકારનું થાય છે અને ઓફલાઈન આજે ઓનલાઈન હા ઓનલાઈન જે હોય તેમાં તો સારું છે કે તમારે ઘણી બધી વસ્તુઓ હોય તમે પોતે જે કમ્પેર કરી જે પણ તમને વસ્તુ મળે એને જે પણ તમને સરસ લાગે તે વસ્તુ તમે ખરીદી શકો છો. એટલે આવું બધુ પણ થઈ શક છે અને અ ઓફલાઈન હા હા સારું સારું.